હલો.
શું કરો તમે.
કઈ ની બેસી રિયા અત્યારે હું તમે.
હા હું પણ બેસેલી જ છું.
જમી લીધું.
હા ક્યારનું જમી લીધું એટલે અમે તો જલ્દી જમી લઈએ એટલે અમારે તો જમાઈ ગ્યું નેતમારું.
હા મારું પણ આ જમાઈ ગ્યું ને હમણાં હું વાસણ ઘસીને બેસી.
બરાબર તમે વાસણ ઘસીને બેસા.
હો હમણાં જસ્ટ.
બરાબર બરાબર તો હમણાં છે ને બધા હમણાં મેં તમને વસ્તુ પૂછવાતી કી હેલ્થી ફૂડ વધારે સારું તમારા હિસાબે કે જંક ફૂડ સારું છે, એટલે તમે શું કેવો કે જંક ફૂડ ટોટલી ખરાબ છે. એકદમ રીતે કે કોય ક વાર એ સારું હોઈ શકે છે જો.
અ અમ્મ જો જંક ફૂડ એમ રોજે આપળે ખાઈએ ને તો આપળા સ્વાસ્થ્ય થ્ય માટે ખરાબ છે પણ અગર આપળે ઓછી માત્રામાં અને કોઈ દિવસે ખાતાં હોય તો એટલો પણ ખરાબ ના હોય.
અચ્છા તમારું એવું મતલબ છે.
હા અને હેલ્ધી ફૂડ તો ઓલ ટાઈમ હેલ્ધી હોય.
હમ્મ હમ, મારા હિસાબથી તો એવું છે કે જંક ફૂડ ને એમ વધારે કરીને ટોટલી એમ એકદમ રીતે અવોઇડ એટલે બનાવું નેખાવું જોઈએ. કારણ કે એના અંદર વધારે પામન હોય છે કોઈ કોઈમાં કોઈ કોઈમાં પામન ઓઈલ ના હોય શુદ્ધ તેલ હોય છે, તો પણ તે એમ તેલમાં દિપ ફ્રાય હોય છે તેનાથી ઓઈલ કેલોસ્ટ કોલેસ્ટ્રોલ, પછી સુગર, ફેટ એ બધું વધે છે. તે કારણે મારે તો એમ જ છે કે ના ખાવું જોઈએ, તો તમને શું લાગે છે એમાં.
હા, મને તો એવું લાગે કે કોઈક વાર કે આપડ જંક ફૂડ ખાઈકે તોમાં કઈ વધારે ખો ટું પણ નથી. આપડે પોતે ઘરે બનાવીને પણ ખાઈ શકીએ જો બહારનું તમને વધારે ઓઈલ કે પામ ઓઈલ લાગે તો, તો તમે ઘરે પણ બનાવી શકો એ બધી વસ્
તો પણ તો જો જેમ કે હું આ ઘરે બનાવ તો પણ તેમાં તેલ ને એ બધું મસાલો વધાર સ્પાઈસી એ બધું જશે જ. તેલ તો ઓફકોર્સ જવાન છે શા ખાંડને સુગર સેટ તો થવાનું છે તો એના કરતા હું અવોઈડ કરીને, એના કરતા કઈ એના જ બદલામાં કઈ હેલ્દીથી બનાવું જેમ કે જે અ પાલક થઈ ગ્યું, સોયાબીન થઈ ગઈ એમ બો બધી વસ્તુ છે જે હેલ્દી છે. તેનાથી બનાઉ તો પણ તો ચાલી શકે ને વધા આમ તેલ મસાલો યુઝ કર્યા વગર પણ જો જમવાનું બની શકે, તો શા માટે જંક ફૂડ યુઝ કરવાનું મારું એ કેવાનું છે.
પણ અગર આપળે કોઈ કોઈ દિવસે જંક ફૂડ ખાય તો એમાં ખોટી વાત પણ નથી જેમ કે તમે રોજે બટાકા ખાતા છો, તો તમે બટાકાની એકદમ પતલી પતલી સ્લાઈસ કરીને એક દિવસ અગ બટાકા ચિપ્સ ખાસો તો એમાં કઈ વાંધો ના આ શકે કેમ કે એ તમે ઘરે બનાઈવો છે.
હા, તો તમે જે કીધું ને બટાકા વાડુ તો મેં હવે તમને એક વસ્તુ કઉ આ જે બટાકા તમે કીધું કે હું રોજ બટાકા ખાઉ છું તો હું બટાકા બાફીને ખાઈ શકું તો મારે એટલું કઈ ના થશે, પણ હવે એજ બટાકા હું ચીપ્સ બનાવું સમજો તમે ચીપ્સ બનાવું તો એમાં બેસન જશે એક તો.
તમે ચીપ્સ બનાવામાં બેસન કેવી રીતે જશે જો બટાકાની ચીપ્સ કેવી રીતે બને એક તો બટાકાને તેલમાં ફ્રાય કરી લો, પછી એમાં મસાલા નાખી દો.
છીક છે તો ચાલો બેસન વગર હું ચીપ્સ બનાવ તમારા માટે તમે કેતા છો ને કે હેલ્ધી હોઈ શકે છે તો હવે બટાકામાં તેલમાં તો ફ્રાય થશે અને તેલ તો બટાકામાં કેટલું લાગે છે તમને બધાને જ ખબર છે ચિપ્સમાં તેલ તો હોય જ. બટાકા તો પેલાથી જ ઉનહલ્દી છે તો પણ આપડે એને અ જો ઉબાડીને એન શાક ખાએ તો ચાલે છે પણ હવે જો એ તેલમાં વધારે ફ્રાય થશે તો વધારે અનહેલ્ધી બની જશે ને એ તો.
પણ કોઈ કોઈ દિવસે ખાવામાં શું પ્રોબ્લેમ છે.
આ કોઈ કોઈ દિવસ જ તો મેઈન પ્રોબ્લેમ છે. તો આપણે કહીએ છીએ કે કોઈ કોઈ દિવસ ચાલે કોઈ કોઈ દિવસ એજ તો મેઈન પ્રોબ્લેમ છે. આપડે કોઈ કોઈ દિવસના ચક્કરમાં તમે જ વિચારો તમે બે વરસ ખાંડ ના ખાશો ને તો તમારી શરીર જોજો અને ખાંડ ખાતા ખાતા તમારા શરીર જોજો તો તેટલા માટે હું કઉ છું કે આપડે બટાકા ના બધે તમે પેલું શક્કરકંદી પણ યુઝ કરી શકો છો પછી અરબી આવે તે પણ યુઝ કરી શકો છો તેના ચીપ્સ ખાયું પણ તેલ ઓછું નાખીને એર ફ્રાયરમ કરી દો મેં એવું નથી કેતી કે આપડે જંક ફૂડ બંધ જ કરી દઈએ પણ આપડે કોઈ કોઈ વારના ચકરમાં પછી આપણને મન થયા કરે ને આપડે હવે કોઈક વાર ચાલે એમ કરીને વધારે ખાઈ લઈએ છીએ. એ વાત કીધી છું મેં પછી જેમ કે તમે જોઈ લો હવે હેલ્ધી ફૂડમાં જેમ કે હવે નૂડલ્સ થઈ ગયું તેમાં મેં દાને બધું આવે છે તો બધા ને જ ખબર છે, પણ હવે આપણે જે મેદા એ થઈ ગયું એના બદલામાં તમે કોઈ પાલક છે કોઈ જેનું જૂસ બનાવી લો અને એને આપડે હવે લોટ યુઝ કરી લીએ મેદા કરતા તો લોટ ચાલો જરા ખરાબ ખરાબ છે બંને જ ખરાબ છે, પણ હેલ્ધી વર્ઝનમાં આવે તો આપણે એમાં નાખીને એનું નૂડલ્સ બનાવીને આપણે બાળકોને વધારે વેજીિટેબલ નાખીને ખવડાવી શકીએ છીએ
ઓ અચ્છા એવું પણ કરી શકીએ આપણે
હવે તમે જંક ફૂડમાં શું હેલ્ધી આવે છે આપડે એ લોકોને આપી શકીએ છીએ
એ જો તમે જે નૂડલ્સની વાત કરી જેનાથી કે પેલા આટા મેગી હોય બધું તમે આ આટાનું પણ નૂડલ્સ બનાવી શકો એ તમે આ આપી સકો પછી રોટલી જે બચેલી હોય તેને પણ નૂડલ્સ ટાઈપ કરીને જંક ફૂડ જ્યોત થઈ જશે ને તે પણ તમે આપી શકો એટલે એ પણ હેલ્ધી હોય અગર કોઈ વાર આપડે લિમિટમાં ખાય તો એ ખોટું પણ નથી જેમ કે બર્ગરમાં પણ હેલ્ધી હોય જ નઈ એમાં કાકડી આવે અન્યન આવે કાંદો આવે પછી કોબી ના પ ત્તા આવે એક આલુની ટીકી હોય એમાં પનીર નાખી દઈ તો પનીરમાં પણ પ્રોટીન છે પાાવમાં પણ પ્રોટીન આવે જ પેલુ જે તમે કીધુ ને મેદાની ખાવાનું તો એની એ જગ્યા આપણેે ઘઉંના પેલા પણ બનાવી શકીએ
બરાબર તમારી વાત એ બરાબર છે તમે જે બર્ગરનું ઉદાહરણ આપ્યું મને તેમાં તમે કીધું કે બધી વેજીસ આવે છે તે હું કઉું છું કે હા બધી જે શાકભાજીઓ આવે છે. તે સર સારું છે તમારા માટે અને પણ મલ્ટીબંધ પણ આવે જેમ કે લોટ વગરના બંધ પણ આવે છે જે જરા હેલ્ધી કહેવાય છે બધા જીમ વાળા કહે છે પણ અંદર જે આલુ ટિક્કી છે તે હેલ્ધી નથી મારા હિસાબથી કારણ કે એ બધું તેલમાં બહુ બહુ વધારે તેલમાં ફ્રાય થાયને આવે છે. તો એ ના કરતા આપડે હલકું એમ જેમ કે હવે બર્ગરનું ઉદાહરણ તમને આપું હું તો કોઈ ચીલા છે મૂંગ છે તેને આપણે એમ પેલા માં એમ કરીને તવા પણ નાખીને જોરથી એમ ટીકી જેવુ બનાવીને એના અંદર નાખી દઇ તે તો આખું હેલ્ધી થઈ ગયું ને તમને ખબર છે એક સેન્ડવીચ આવે છે જે આખી હેલ્ધી હોય છે અને જે જીમ લોકો પણ ખાય છે.
ઓહ અચ્છા એટલે તમે તો કોઇ જંક ફૂડ ખાતા જ ની હસો ને
ના મારું પણ એવું છે. તમારે જો કોઈક કોઈ વાર તો મેં એ જ વિચારતી કે કોઈ કોઈ વાર પણ હું છોડી દઉં હવે એમ તો હું પણ એ માનું છું હવે તમે જેમ કીધું કે કોઈક વાર ખાઈ શકે તો હેલ્ધી છે કારણ કે હવે બીજું મારું શું થઈ ગયું કે હવે મેં હું દોગલા પણ કર્યું તમને ખબર કે મારે એમ કે તમે જેમ કીધું કે બેસન થઈ ગયું તે હેલ્ધી હોય છે, આપણા માટે તો તેમાં ઓછું તેલ નાખીને હું વડા ખાઈ શકું છું અને જો બટાકા મને કોઈક વાર ના ખાવા હોય તો સક્કરકંદી બટાકા યુઝ કરીને બટાકા વડા ખાઈ લઉ મેન ખરાબ છે મેદા ને પાઉ તો એ મેં સ્કીપ કરી દઉં એમ
ઓહ અચ્છા તો એ જ રીતે આપણે જંકફૂડને પણ અગર લિમિટમાં ખાય તો એ પણ આપણામાં કે અનહેલ્ધી ના હોય ને
હા મતલબ જો હેલ્ધી એ તો ખરાબ જ છે હવે જંક ફૂડ તો ટોટલી ખરાબ છે. પણ હવે આપણે ખાવાના છે. તો આપણે એમ કહી શકીએ હા ઠીક છે.
હા એ જ કોઈ સ્પેશલ જેવું કે સ્પેશિલ કોઈ દિવસ છે સારું દિવસ એ દિવસ આપણે જમ ફૂડ ખાઈ લીધું તો એમાં કઈ ખરાબ વસ્તુ પણ નથી જેમ કે કોઈની જન્મદિવસ આવી ગયો તે દિવસે આપણે જ અ બટાકા ચીપ્સ ખાય લીધું બટાકા ના વેફર કે પછી પીઝા બર્ગર કોલ્ડ્રિંક તો કઈમાં એટલું કઈ ન થાય
હા એ તો છે. પણ જરા આ લિમિટમાં ખાવાનું જો ખાવાનું પણ છે. કોઈ કઈ વાર તો એમાં પણ વધારે ના ખાવાનું છે. જેમ કે ત્રણ ચાર બાઈટ લઈ લીધી થઈ ગયું. એક વડાપાઉં પણ ખાઈ તો થઈ ગયું પણ બે ત્રણ વધારે ના ખાવાના. અને જો વધારે જંક ફૂડ હોય તો થોડુંક થોડું બધું ખાઈ લેવાનું જો ખાવું હોય તો મારા હિસાબ થી એ પરફેક્ટ છે.
ઓ અચ્છા એવું છે. મેં તો શું કર્યું અગર આપણ પીઝા ખાવાનો છે. તો વેજીિટેબલ પીઝા ખાય તેમાં. હેલ્દી પણ આવી ગયો ને તો તો આપણે એક આખો પીઝા ખાઈ શકીએ
એટલે કે કઈ પીઝા તમને હેલ્દી લાગે છે.
જો વેજીટેબલ પીઝા મગાવશો વિથ પનીર તેમાં બધા વેજ આવશે પછી પનીર રહેશે તો પ્રોટીન તો આવી જ ગયું ને એની અંદર અંદર
તો તમે હા બરાબર તમારી વાત બરાબર છે કે પ્રોટીન આવી ગયું પણ એ લેશ દેન એના સાથે જે તમે આપણે બ્રેડ ખાતા છે. તે તો પ્રોટીન વગરનું જ છે. અને એના અંદર જો સોસ એ બધું લાગે ભરી ભરી નાખેલુ છે. તે પણ આપણા માટે સારું નથી પણ તમે જેમ કીધું કે વેજીસ તે શાકભાજી તે આપણા માટે પ્રોટીન છે તો ઓફકોર્સ આપણેે મેદો અવોઇડ કરીને પ્રોટીન પ્રોટીન ખાઈ લેવાનું એવું હોય તો.
તો અચ્છા અને ખબર એક બર્ગર આવે કીટો બર્ગર એ તો આખું જ હલ્દી
હા એજ એ વાળું હેલ્દી કહેવાય કારણ કે આખો એના અંદર કોઈ તેલ વેલ યુઝ નથી કર્યું તેનામાં કોઈ ટીકી નથી આ કેમ કે પત્તા ગોબી થી બનેલું છે. એ અંદર પનીર છે. શાકભાજી છે. અને મેન તો બર્ગર ના બદલે તેમાં પત્તા ગોભી છે.
હા એજ એ કેટલું હેલ્દી છે. ને મેં તો ખાવું રોજે
હા એ ખાવા જોઈએ એ તો બહુ જ હેલ્દી છે હું પણ કોઈ વાર ને ઘરે ટ્રાય કર બનાને.. બહાર નું ખબર નહી હવે લોકો વધારે ઓઇલ બધું નાખી દે છે. તો હવે આપણે શું કરવાનું કે ઘરે આપણે વધારે તેલ ઓઇલ ના નાખીએ આપ આપણે ઘરે આપણને ખબર છે. કે લિમિટ કઈ છે.
હા એ જ તમે તો હમણાં વરસાદમાં ભજીયા પણ નહી ખાતા હશો ને?
ના એવું નથી હું ભજીયા ખાઉં છું પણ એરફ્રાયમાં ખબર જરા કે એમ બેસન થી પેલું જરાક ઓઈલ નાખે તેમાં જરાક ઓછા તેલમાં પણ એરફ્રાયમાં બની જ જાય છે તો હું તેમાંથી જરાક મન હોય તો ખાઈ લઉં છું. અને તમે જેમ કે કાંદા ને એ બધું ના નાખ હું એમાં હું ગાજરે બધું નાખીને ખાઉ છું.
ગાજર ના પણ ભજીયા બને કે?
હા એટલે મારે જો ભજીયા તો હવે બેસન ડીપ્ એટલે કંઈ પણ નાખો ભજીયા તો ભજીયા છે જેમ કે હું પાલક કટ કરી લઉ ગાજર નાખી દઉ તે એમાં શિમલા મિર્ચ જો ના ખોવો હોય એ તો મેં ના નાખુ જે ને નાખો હોય તે નાખે છે. પછી શું કહેવાય એમાં જરાક જરાક ગ્રીન કાંદા હોય તે નાખી લઉં પછી હા પત્તા ગોભી જરાક નાખી લઉ પછી આ બધું મિક્સ કરીને એર ફ્રેમ પેલા બેસન માં ડીપ કરીને જરાક તે લગન એર ફ્રેમ મૂકી દઉં પછી એનાથી આમ ક્રંચે ક્રંચે ટીક્કી અને ભજીયા બને એ જ કહી શકીએ આપણે એને આમ બની જાય છે અને તમે એવી રીતે તેલમાં પણ કરી શકો છો તેલમાં ઓછું તેલમાં અ ટી ટીક્કી જેવું બનાવી શકો છો ફ્રાય કરીને એને હમ્મ એક ટાઈપનું મંચુરિયન કહી શકીએ તેને હેલ્ધી
હા હા એ જ મંચુરિયન તો મને બહુ જ ગમે છે એ કોઈક વાર તમે ખાઈ પણ લ્યો
પણ એ સૌથી વધારે અન હેેલ્ધી છે મારા હિસાબથી મંચુરિયન. ભલે એમાં તમે કઉ કે કોબી જ આવેલું છે પણ હવે બહારના લોકો બહુ અનહેલ્ધી રીતે બનાવે છે.
હા એ તો છે હું કાલે કે કાલે જ ખાધું છે મંચુરિયન. અને છે ને હું તમારા માટે પણ લાવવાની હતી પણ પછી વિચારું કે તમને તો નહી ભાવશે. એટલે નહી લાવી હા હા સારું.
હમ્મ.